હા મોટા ભાઈ કેમ છો,
હું મજામાં તમે કેમ છો,
બસ મજામાં મોટા ભાઈ જમી લીધું તમે?
જમી લીધું જમી લીધું,
બસ બાકી છે અત્યારે તો, પણ આપણે થોડુંક લેટ કરીએ જમવામાં, એમ આપડું, થોડુંક આપડે ઓફિસોવાળા માણસ છે ને ભાઈ, તો આવામાં અહીયા સાત આઠ વાગી જાય તો અત્યારે, અ રોટલી ઓ અને શાક, નુ તૈયારી ચાલતું છે, અ-આ કોલને પછી મે રોટલીનું શાક જમવા બેસી જાઉ. હું,
એવું, પસી ઘેરમાં કેવ કેવા શે બધાં?
બધાં હારા છે ભાઈ, મમ્મી-પપ્પા હારો છે અને મેં પણ હારો અને ભાઈ પણ હારો જ છે, તમે, કેવો તમારી તબિયત પાણી હારી છે?
મારું પણ ચાલ્યા કરતું શે, બસ.,
બસ, ચાલો ઠીક છે, તો મેં હું વિચાર્યું આજનો આપડો ટોપિક હું રહે,
શું છે ટોપિક? કેવોની તમે.
સોશિયલ મીડિયાનું બેડ અને ગુડ.,
સોશિયલ મીડિયાનું બેડ અને ગુડ.
હા, મતલબ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ.
ઓ આપડું પેલા તો મેં તમને, ગુડ એડવા ગુડનું કહેવું મે એનું એડવાન્ટેજ કહેવું.
ના આપણે આયુ અહ આવી રીતે વાત કરશું કે, તમે કાંઈ ટોપિક ના મતલબ આ આના પર બોલો. તો આપણે આમ થોડુંક તમે બોલો, થોડુંક મેય બોલું. ઠીક છે? તો મેં સ્ટાર્ટ કરું. મે બેડના ઉપર બોલું. ઠીક છે? એમને પ્રમાણે તમે બોલજો. અત્યારે સોશિયલ મીડિયામાં હું છે? તમને ખબર છે? અત્યારે બહુ બધાં ફ્રોડ ચાલતા છે. આ આપણું સાયબર ક્રાઈમ જેવું, અને ડિજીટલ અરેસ્ટ ઓ ટી પી ફ્રોડ, તમારા કોલ અહ કોઈ આપ પીને વ્યક્તિ તમે કહેશે કે, બે મિનટ ફોન આપો ભાઈ મને. અને તમારા કોલ પરથી ઓ ટી પી અહ પેલું ફોરવર્ડ કરી મુકશે. તમારું બધું બેન્ક અકાઉન્ટ ખાલી થઇ જશે.
હા.
આ બધું ફ્રોડ ચાલતું છે. અને બેડ ઇમ્પેક્ટમાં આ પણ છે સોશિયલ મીડિયામાં. કે જો તમે સ્ટુડન્ટ હો, યા તમે નાના બાલક હો યા તમે મોટા જ પણ હો, તો પણ આ અત્યારે આ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અને યુટ્યુબમાં રીલ્સ અને શોર્ટસ આવી ગીયું છે. તો માણસ એક વખત બેસે ને તો એમને પોતે જ ની ખબર પડે કી અહ અડધો કલાક ક્યારે થયો, કલાક ક્યારે થયો. એ બધાં બેસીને ખાલી રીલ જ સ્ક્રોલ કરે. તમે જોવા જશો ને તો અત્યારે હું છે, કી બધાં જ સ્ટોરી મૂકે રીલ મૂકે, એ ખાલી જોતા જ રેઈ બેસીને. કે આપણો કેટલા વ્યુઝ થયું, કેટલા લાઈક થયું, કેટલા કમેન્ટ આયવું. એ આમાં આપણું એમ પ્રમાણે તો આ બેડ ઇમ્પેક્ટ થયું છે ભાઈ. તમે માનશો નહીં કે એમાં માણસોને કેટલા-કેટલા ટાઈમ બગડે. કલાક-કલાક ટાઈમ બગડે. પૈહા બગડે. એ પ્રમાણે તો તમે જોવા જાવ ને તો એક મારા બાજુવાળા ઘરમાં કાકા હતા, એમની હાથે પેલું સાયબર અહ ફ્રોડ થયુ છે. એમને કંઇક એકાઉન્ટમાંથી બધું પૈસા ગાયબ. એ કહેતા તા કે મેં ખાલી એક માણસને ફોન આપ્યું એક કોલ કરવા માટે. અને કલાક હુ પછી એક અહ કોલ આવ્યું કે પેલું અહ મેસેજ આવ્યો કે તમારું બેંક એકાઉન્ટ આખું ખાલુ, ખાલી થયું.
હમ્મ-હમ્મ-હમ્મ.
હમ્મ. તમે બતાવ. મારે મે તો વિચારું ભાઈ આ સોશિયલ મીડિયા નહીં વાપરો તો જ હારું છે.
એવું ની મલે. એવું તમે સાચવીને વાપરો તો એ હારું સે એમાં. કેમ કે એનું તમને કેવું કે બેનિફિટ વધારે છે સોશિયલ મીડિયા નો. કેમ કે સોશિયલ મીડિયા ઉપર અત્યારે કે દેશ દુનિયામાં જે ખબર ચાલ્યા કરતું હોય એ તમને સોશિયલ મીડિયા ઉપર પહેલું મલી જાય. સેકન્ડોમાં મળી જાય તમને એવું છે એમાં. અને તમે તમારું કોઈ કદાચ શોપ હોય કે તમારું કોઈ નાનલ્લી મોટી અ એડવડ..... ટાઈઝની કંપની હોય તો એ ઓ સોશિયલ મીડિયા ઉપર ચાલ્યા કરતું સે અત્યારના ટાઈમમાં અને સોશિલ મીડિયા ઉપર સોશિયલ મીડિયા ઉપર તમને પેલા નવા નવા માણસો મલહે. ફ્રેન્ડશિપ કરવા હારું એકબીજા જોડે વાત કરો તમે. અહિયા તમે અહિયા સો તો તમે બીજી જગ્યા જાઈને ફો કો ફોટો અપલોડ કરો તમે. તો તમારું બધે મેમરીઝ તમારું સોશિયલ મીડ..... ડિયા ઉપર તમે અપલોડ કરી શકો એકબીજાને તમે બતાડી શકો.
હમહમ્
એવું સે એમનું અને પસી તમે હજુ તમારું સોશિયલ મીડિયાનું યુ વાપરીને તમે તમારું બિઝનેસ વધાડાનું હોય તો એહો થઈ શકે. અને તમારું એ એન્ટરટેનમેન્ટ. પ્રમાણે જેવું જેવી રીતે તમે શું કર્યા કરતો સો તમે.. ડે ટુ ડે લાઈફનું એ બધું તમે સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી શકો. એટલે કે બધાને ખબર પડશે કે ઉમ હું શું કર્યા કરતો સુ સોશિલયમીડિયા ઉપર... અને પસી તમને એનાથી કે.... વધારે વ્યુઝ મળે નવું નવું ફ્રેન્ડ જાણવા અ... ઓડખે તમને અને પછી મ... ફ્રેન્ડ સર્કલ બડી જાય તમારું પછી એમાં એવું શે વધારે ફાયદા કે એક અ સોશિયલ મીડિયામાં તમને નવું નવું જાનવાનું મલહે.
હમ્મ હમ્મ
માં શું વસ્તુ નવું આયવું છે માર્કેટમાં, અને કેવી રીત કે શું વાપરવાનું સે એમાં
હમ્મહમ્
એ બધું તમને.. ટીચ કરાવશે કોઈ કોઈ કેટલા બ અ સોશિયલ મીડિયા ઉપર અત અત્યારે કે.... અ રીલ બનાવીને જરક જરક... એ અ કોઈ કોઈ વસ્તુઓને કોઈ કોઈ કે અ... ગાડી વિશે કે... પોલિટિક્સ વિશે એ જરક જરક જણાવ્યા કરતાશે એમાં એમાં કે તમે વધારે ટાઈમ ની લાગે એક વાર સ્કોલ કયરા કે તમને અ આજે ખબર પડી જાય કે આજે હું ચાલ્યા કરતું સે અને તમારું ટાઈમપાસ પણ થઈ જશે અને કોઈ વાંધોની પણ ની મલે એવું સે એમાં
એ પણ તો સે અ તમે તો વાત તમારી હાચી જ છે આ એક આપડું સોશિયલ મીડિયાનો ગુડ ઇમ્પેક્ટ બઉ છે. કેમ કે તમે માનશો નહી મારો કોલેજનો એક પ્રોજેક્ટ હતો એ... બે દિવસમાં પતાવ પતાવવાનું હતું તો એમાં હું હતું તમને ખબર છે? અ ક્લાસમાં સાઠ એક જેવું બધા માણસ તો છે ને તો આમાં બધા માણસનુ ચાર ચાર ગ્રુપને બનાવીને કે એક પ્રોજેક્ટ આપેલો હતો. તો અમારા પ્રોજેક્ટ હતો સોલાર પાવરનો ઉપર એ સ જો આપડો આ કાર અને વિહીકલ ચાલતું છે ને એમના ઉપર તો એ બે દિવસમાં સબમિટ કરવા નું હતું તો મેં વિચારતો હતો બે દિવસ માં કેવી રીતે થાશે
હમ
આમાં ફિઝિકલ પ્રોજેક્ટ સોરી આપડું શું કેવાય આ ડમી પ્રોજેક્ટ આપવું હતું અને સીપીટી આપવું હતું તો તે બે બે માણસ જે હતા એ ડમી પ્રોજેક્ટ ઉપર થઈ ગયા અને બે માણસ પીપીટી ઉપર એક માણસ એક્સપ્લેન કરશે અને એક માણસ બનાવશે તો બનાવાનું કામ મને મળેલો હતો તો મેં વિચારતો હતો ભાઈ એક દિવસ કેવી રીતે અ પીપીટી બનાવી શકું કેવી રીતે આપણે યુઝ કરી શકું
હા
તો મને ખબર પડી કે સોશિયલ મીડિયા નો આપણેે ગુડ યુઝ કરીએ ને તો આવી રીતે થાય મેં થોડુંક સર્ચ કર્યું કે ભાઈ આ સોલાર એનર્જી નું શું થાય આ બેટરીઝમાં હુ થાય આપડું એમની માટે થોડુંક ચાર્ટ જોયું યુટ્યુબ પર સર્ચ કઈરું ઈન્સ્ટાગ્રામ પર સર્ચ કરયુ કે કઈ કઈ કંપની બનાવે કરે એમનું રીલ જોયું અને તમે ખબર છે કે આવું કરીને મારું થોડુંક ફિફટી પરસન કાપસમ થઈ ગયું એ પણ ટાય કરીને કાય કરવાનું નહી હતું ખાલી આખું ડેટા કલેક્ટ કરીને મને આ નાખવું હતું તો મેં એમ વિચારતો હતો કે ભાઈ આ એ તો બધું ડેટા તો મારી પાસે આવી ગયું છે લેકીન આમાંથી બનાવ કે એવી રીતે મેં કે પીપીટી જનરેટ કેવી રીતે કરું કયા ટોપિક પર ક કયા સ્લાડ શું લખવું કે કયા સ્લાઈડ પર આમની વિશે પોઈન્ટ કરવું કે આ હાઈલાઈટ કરું મેં એ વિચારતો હતો તો મે સોશ્યલ મીડિયા પર આપ સર્ચ કર્યું ગૂગલ ના ઉપર તો એ કે તો હતો કે ભાઈ તમે જે જેમીનાય યુઝ કરી શકો કોઈ ચેટ જીપીટ યુઝ કરી શકો આ બધા એપ છે સોશિયલ મીડિયા પર અવેલેબલ તમે આ યુઝ કરી શકો તો મેં એ એ મારું પ્લાન બતાવ્યું કે ભાઈ સોલાર અ એનર્જીનું ઉપર આપડે પ્લાન છે સોલાર એનર્જી બેટરીઝની ઉપર અત્યારે માર્કેટમાં આવ્યું નથી તો એવી બેટરીનો ઉપર આપડે આ પ્રોજેક્ટ નું વર્ક છે મને પીપીટી બનાવું છે. તો તમે યકીન નહી કરશો ભાઈ બધું સ્ટેપ બાય સ્ટેપ. એક એક પણ આગળ પાછળ સ્ટેપ નહી આ એ બતાવી દીધું કે જપહેલા પેજ પર આ તમારું આખો ગ્રુપ ના પેલું આ બનાવો લૉગો અહીંયા નાખો તમારુ ડિટેલ અહીંયા નાખો તમારું કોલેજ નું નામ તમારું પ્રોજેકટમાં સોલર બેટરીઝ આ અહીંયા નાખો હાઈલાઈટ આ કરો તમારું
હમ્મ.
આ એડવાન્ટેજ છે અને આ ડિસએડવાન્ટેજ છે. તમે પીપીટીમાં શું હાઈલાઈટ કરો? તો તમારું પ્રોજેક્ટ સિલેક્ટ થવામાં વધારે ચાન્સ છે. તમારું એપ્સેનેસંન આવી રીતે થાવ થાવા જોઈએ તમારું પીપીટી પેજીસ આવી રીતે સ્લાઈડ થવા જોઈએ, તમારે પીપીટી નુ પેજીસ કેટલા આમાં તમે ઇનફ છેેક કરવા માટે. આમાં તમે કલર નું ઓપ્શન કેવી રીતે ચેન્જ કરી શકો. પીપીટી મા ક્યો ડિઝઇન જોઈયે, કયો ફોન્ટ કરવું છે, અને તમે એ વિચારશો કે એ પીપીટુ આપડું પીડીએફથી અ ડોક્યુમેન્ટમાં પણ બતાવી દીધું કેવી રીત તમ બનાવી શકો. અને કેવી રીતે તમે પેલા પ્રોજેક્ટ પ્રોજેક્ટર પર સોય કરી શકો. કેમ કે ઘણા માણસો હોય કે મિડલ ક્લાસ થી આવે તો એમને પ્રોજેક્ટર વાપરવુ નહી આવે તો એ એ પણ છે સોશિયલ મીડિયામાં તમે ખબર પડી જશે કે કેવી રીતે તમે વાપરશો વાપરી શક
હા.
તો મારા પ્રમાણે તો આ ભાઈ સોશિયલ મીડિયા નુ ગુડ ઇમ્પેક્ટ પણ હારું છે અને બેડ ઇમ્પેક્ટ પણ હારું છે. તમે કેવી રીતે વાપરો એના પર ડિપેન્ડ છે તમે સોશિયલ મીડિયા મીડિયા અગર, હરકી રીતે વાપરશો તો તમારું બેનિફિટ છે. અગર તમે ટાઈમપાસ કરવા માટે વાપરશો તો એ તમારો ટાઈમ પાસ નહી થાય એ અ તમે જ ટાઈમપાસ માં નીકળી જકો એવું થાય.
હા એ તો સે એમાં ટાઈમ અ ટાઈમપાસ માટે વાપરો તો આપડો હો આખા દિવસ બગડે એમા. અને પછી દિવસ બગડે એ હમ્મ. ઠીક છે જય શ્રી